હલો, કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હમ્મ.
શું ચાલુ છે આમણા? પ્લાન કરીએ છીએ કે શું કરવાનું શું નથી કરવાનું થોડી એટમોસફેર ન ચેન્જ થઈ ગયું છે ને તમે જો. કે ભાઈદમ હિટ થઈ જાય છે. તમે ઘર બસ તમે એ સીમાં બેઠા હોશો તમે બહાર હો તમ વોર્મ વોર્મ શો એટમોસફિયર લાગે છે. તો આજે આપને એ એટમોસફિર ઉપર વાત કરવાની છે વેધર કેવી રીતે ચેન્જ થાય છે કેવું વેધર ચાલે છે ઠીક છે.
ઠીક છે હા.
સમર સીઝન હોય તો સમર સિઝનમાં શું કરવાનું સમર સિઝનમાં આપ કોટન કપડો આપ બધાને સારું લાગસે બધાને એવું કરવું તો એ મારું મન થાય છે કે તમે જો ઢીલું ઢીલું કપડા પહેલો અને કોટન હોવા જોઈએ તમને એક પસન્ટ તમને ગરમી નો લાગે ત એટલ સેટિસફેક્શન થાય છે કે ઠંડુ ઠંડુ તને લાગે છે એ ટાઈમે તમે એ ટાઈમે તમે સિલ્ક ટાઈપ ન પહેરી લો તમને સિલ્કીન સિલ્કીન કોઈ બી કપડાં પહેરી લો જો તો તમને એવું લાગે તમે એવું કાઢટે એવું લાગે કે તમે શું પહેરી લીધું છે તમને કમ્ફર્ટેબલ જ ન થાય કેમ કે તમે સમર વેધર ચેન્જને માટે તમેં સમર સિઝનમાં તમે કોટન જ કપડાં ગમાય એ વિન્ટર સીઝન ફમસ છે તમે આમાં તમે કોઈ બીજું કોટન કપડો પહેરો તો આમાં તમને ન ગમેય તમે વુલન નિટેટ આ બધી વસ્તુ તમે ગમે છે તો આ સીઝન જયારે ચેન્જ થાય ત્યારને અલગ અલગ ઇમ્પોર્ટન્સ થાય છે.
હા સાચી વાત છે અત્યારે તો આજે સમરની સિઝન ચાલી રહી છે. તો બહુ અતિશય હમણાં તો વધારે જ ગરમી થાય છે અને જો સાડી પહેરીયએ તો તો પછી બિલકુલ સહન જ ના થાય કારણ કે એકદમ ટાઈટ ટાઈટ લાગે છે એટલે એકદમ ઢીલા કપડાં પહેરીએ અ કોટનના કપડાં પહેરીએ અને કમ્ફર્ટેબલ હોય ને એવા કપડાં પહેરીએ તો જ આપણને સારું લાગે છે. અને આ સિઝન પણ હમણાં તો એટલું થાય છે. કે ઘડીકમાં તો સવારે તો એકદમ વાદળ વાદળ હોય વળી પાછો તો અત્યારે તાપ નીકળે છે એટલો બધો પવન હોય છે પંખા નીચે બેસીએ તો એકદમ જ પસીનો પસીનો થાય છે ને આ એસી માં બેઠ ઠા હોય તો તે એટલી વાર સારું લાગે પછી બહાર નીકળે તો એ એટલું ગરમ ગરમ લાગે છે કે વાત નહી અને એમાંય જો આપણે પછી રસોઈ બનાવવાનો સમય થાય તો રસોઈ બનાવવામાં તો એટલું બધું ગરમી લાગે છે ને કે વાત નહી. પંખોય વધારે ચાલુ ના રખાય તો ગેસ ને લાગે તો પછી આપડાથી વધારે આમ એ બધું રસોઈ બને નહ સરખી એને રોટલી બનાવીએ ત્યારે તો આખા આપણે પસીના પસીના થઈ જઈએ છીએ હે એટલે હમણાં તો એવું વેધર છે ને કે આપણને એમ થાય કે આમ શું કરવું ને શું ન કરવું એના જેવું થાય છે બહાર નીકળીએે તો ઠંડો પવન છે ઘરમાં તો એકદમ બફારો બફારો છે અને આ વર વરસાદ આવે ને તો સારું એવું થઈ જાય છે ક્યારેક ક્યારેક તો.
તમે જો અલગ અલગ અલગ તમે વિન્ટર સિઝનની અલગ ઇમ્પોર્ટન્સ હોય છે જયારે તમે વિન્ટર સિઝન આવશે તમે જો ત તમે પોતે તમને લાગશે કે તમ શું પહેરી લીધું છે કેવે તમે ઠંડી ઠંડી તમે લાગવા નશે તમે શું કરો તમે ભૂલન કઈ પ્રનું તમે કાન ભી ઢકી લેશો મારે કાન ઉપર ઠંડી જાય છે. આ છે કે તમે કે તમે ખાવાનું તમને ગરમ ગરમ જોઈએ છે આ બધી વસ્તુમે ગરમ ખાવાનું જોઈએ ઠંડુ ખાવાનું તમે વિન્ટરમાં તમે સારું ન લાગે તમે લોકો શું ઠંડુ ઠંડુ ખાઈને તમે મજા નથી આવતી આવી વસ્તુ છે કે તમે જોકે વેધર ચેજ થાય તમે બધાએ વેદર ચેજ થાય તો તમને બી આ બધી વસ્તુ વધારે સારી જોવે છે. અને વેધર ચેન્જના બદલામાં તમને સારું સારું ખાવાનું જોઈએ સારું સારું ગરમ ગરમ વસ્તુ જોઈએ છે આ બધી વસ્તુ છે.
હા એજ સાચી વાત છે અને અત્યારે આપણને જો ઉનાળો છે તો સરસ બધું ઠંડુ ખાવાની મજા આવે છે આઈસ્ક્રીમ છે કેરીનો રસ છે. આ બધું ગોલા બરફ ગોળા છે એવું બધું ખાવાની અત્યારે મજા આવે છે અને વિન્ટરમાં પછી આપણને કેવું છે કે બધું આપડે વસાણાઓ ખાઈ છી કે ભાઈ અડદે આપ પાક છે મિથિયા પાક છે. ને સુખડી છે. એવું બધું ત્યારે ખાવાની મજા એટલે સીઝન સિઝનને ખાવાની મજા અલગ હોય છે અને આ પહેરવાનું પણ અલગ અલગ હોય છે ને હરવા ફરવા માટે પણ અત્યારે લાંબો દિવસ હોય છે તો થોડું વધારે સારું લાગે છે કે આપણે થોડો વધારે ટાઈમ બહાર રહ્યા હોય તો એકદમ દિવસ લાંબો છે તો થોડી વાર આપણને ગમે છે એ શિયાળામાં શું થાય કે તરત જ અંધારું થઈ જાય છે. તો આપડે વધારે બાર રમાં ગયા હોય તો એ ફટાફટ ઘરે આવી જવું. પડે છે એટલે આવું બધું થાય છે.
હા તો તમે સાચું તમે જો હવે તો તમે સુખડી ની વાત કરી તો મને લાગે કે સુખડી તો બધાને ભાવે છે તો એ સુખડીમાં શું થાય છે અમને હું વિચાર કરતી અમને થોડી સુખડી બનાવીને રાખું શું છે સુખડીમાં તમે બધારે ડ્રાયફ્રૂટસ ન આપો તો તમે સમાનમાં એમને ખાઈ શકો છો. સુખડી એક એવી વસ્તુ છે તમને નુકસાન ન આપે તમને ગોળ છે ગોળ તો શરદી મે વિન્ટર મે વધારે હેલ્થ માટે સારી રહેશે પ જ્યારે તમે સમર મે ખાવ તો પછી તમે બહારની મીઠાઈઓ ખાવવા કરતા તમે ઘરની સુખડી ખાવ તો આ સારું રહેશે તમારી હેલ્થ માટે. તો એ વાત છે કે તમે જો તમે સમરમાં કે હવે બધાને આમરસ બહુ બહુ ફેમસ છે કે આમરસ બુ બધાને બુ પસંદ આવેે છે તો બધું આમરસ તો એમને જોઈએ ડેલી મારે શું કરવું છે કે આમરસ તો બધા ખાઈ જ છે પ્ર પ્રમાણે જે તમારો સીઝન છે. વિન્ટર સિઝન હોય કે તમારે સમર સિઝન હોય આમાં તમને જે બી આપી તમે એટમોસફેર કે અકોર્ડિંગ આપીએ છીએ અને આ એટમોસફેર અકોર્ડિંગ તમને ભાવે છે તમે એવી કવ કર્યું છે કે તમે વિન્ટર સિઝન મે તમે ઠંડી ઠંડી આઈસક્રીમ ખાવ લો તમે જો ત મ રિએક્ટ કરી જ કેવી રીતે તમારું ગ ગુંઠ દુખી જશે તમને શરદી થઈ જશે આ છે કે તમે એક અમુક અમુક ચીજ જે બી છે વિન્ટર પ્રમાણે તમારી બનાવેલી છે તમે શું પીઓ તો તમને બહુ સારું લાગશે તમે જો રાતે તમને કાળો પીને સઈ જાાવ વિન્ટર મે તમે રાવ પીને સઈ જાાવ તમને મોર્નિંગ એક સારું ર તમારું પેટ આખું સરખી રીતે થઈ જ જાય છે તમે કઈ ખાંસી નથી આવતી તમાર આખું ગલા સાફ થઈ જાય છે આ બધી વસ્તુ છે કે તમે જે બી કરો વિન્ટર સીઝન સીઝન પ્રમાણે કરું જે બી સીઝન ચાલે છે તો તમને બહુ સારું મળશે તમને એવી વસ્તુ એમાં મજા બી આવશે.
હ અને અલગ અલગ આપણને ચેન્જીસ મળે ને કે ભાઈ આાલ વિન્ટર છે તો આવું બધું તો હવે અત્યારે ઉનાળો છે તો પછી આપડે આ બધું ઠંડી ચીજો ખાવાની પછી આપમણાં ચોમાસું આવશે તો પણ આપડણે થોડું ભજીયા અને આ તે એ બધું ખાવાની મા જા આવશે એટલે આપણે આ ગુજરાતમાં અને ભારતમાં આપણે એ તો સારી છે મજા છે સીઝનની કે ભાઈ શિયાળો ઉનાળો ચોમાસો એવી ત્રણ સિઝન છે અને દરેક ઋતુમાં અલગ અલગ કપડા અલગ અલગ ખાવાનું એની આપણને એક મજા જ છે અને જો એકને એક વસ્તુ આપણે ખાયા કરીએ અને એક ને એક વસ્તુ પહેર્યા કરીએ તોય આપણને નહીં ગમે એટલે આ સારું થોડું બધું ચેન્જીસ મળે આપણને અને સારું પણ લાગે છે.
આ તો તમે સાચું કીધું છે તમે જો તમે જે રીતે કઈ જાઓ તમે કઈ જવાના છો પછી તમારે વિચારીને જવું પડશે કે ભ સીઝન કોણ શું છે અમ કે સમર સમર તમને ખબર છે તમે એવું કપડં લઈ જવાનું તમે કમ્ફર્ટેબલ થાય તમને ગરમી વધારે ન લાગે જ્યારે વિ ત વિન્ટર પ્રમારે તમા એટું આખું કપડા લઈ જવા પડશે કે તમારે વુલન છે સ્વેટર છે સોક્ છે તમારો સ્કાર્ફ છે તમારો શોલ છે બધી તમારે પેક કરીને તમારે એટલ મોટું તમારો બેગ થઈ જાય આજે ફરવા જવાની તમારે સવાર સવાર મજા આવ એવું બ લી ઠંડી જગએ જાાવ પછી તમને થોડું થોડું છોટું મોટું તમને જોઈએ કે તમે તમારી ફરવાની વે ત્યાં છે અને વિન્ટર મે તમે જાઓ તમારે શું છે તમારે બે બેગ થઈ જશે તમે આ બે બેગ ઉપાડીને જવું પડશે એક બેગ તો તમારા વિન્ટર વુલન્સ ભરી જશે તો એવું છે કે તમને ખાવાનું બી એમ જ જોઈએ તમને ગરમ જોઈએ છે તમે ઠંડી છ નાના છોકરા તમે વિન્ટર સીઝનમાં કઈ લઈ જવા નથી શકતા, કેમ એમની હેલ્થ એવી પ્રમાણે એવી વધારે સારી નથી થતી કે તમે એમને વિન્ટરમાં ક તમે સમનમાં એને કઈ બી લઈ જઈ શકો છો, તમારી સાથે એ થઈ જાય છે, વિન્ટરમાં એમને શરદી થઈ જાય છે એમ ઠંડી લાગી જાય છે છોટો નાના છોકરોઓને બધી રીતે પ્રોબ્લેમ થાય જ છે.
હા સાચી વાત છે આ ઉનાળામાં ફરવાની વધારે મજા આવે છે, અને છોકરાઓને વેકેશન પણ હોય છે, એટલે આ બધી વસ્તુને લીધે બરાબર છે તમારી વાત બરાબર જ છે, અને શિયાળામાં તો એ લગ્નની સિઝન પણ હોય છે. તો અમે જયારે જઈએ છીએ ને લગ્નમાં તો, જેટલા કપડાં લગ્ન ના હોય એના કરતા વધારે તો પેલા ઓઢવાના એ બધા જોઈએ છે, એટલે વધારે જ બેગ બધી બધી જતી હોય છે ને આપણને, બધે સામાન ફેરવવાનું રાખવાનું એનો પણ પ્રોબ્લેમ થઈ જાય છે, અત્યારે આ ઉનાળાની સિઝનમાં એ બધા પ્રોબ્લેમ થોડાક ઓછા લાગે છે, અને, આ આમ પણ કેવું કે હલકા હલકા કપ કપડા પહેરીએ તો સારું લાગે છે.
હા તો છે જ. તો તમે જો વિન્ટર સીઝનમાં તમે પાણી ઓ છોપઓ આ તમારા માટે જ છે, તમે તો પણ તમારી પાણી પીવાની ઈચ્છણ છે પછી સમર એવું સીઝન છે તમે જેટલું પાણી પી એટલું જ સારું રહેશે તમને પાણીની નીડ શ થશે તમે જરૂરી છે તમે એટલું બધું પાણી પીશો પછી શરદી વિન્ટરમાં શું થાય છે કે તમને ગરમ જ જોઈએ તમે ઠંડુ પાણી તમે એવું તમે નોર્મલ પાણી તમને તમ ઠંડુ લાગશે છે આ મસ્ત પછી તમારે જો તો વિન્ટર સીઝનમાં તમે તમે જદાતર તમે બીમાર પડશો તમે ફીવર આવી જશે તમે ઠંડી લગી ગઈ તમને કઈ થઈ ગયું તમા હેડેક થાય છે આ બધી વસ્તુ અમારા તો વિન્ટર સ સરવાની જરૂર થાય છે બધા લોકોને સરીને રહેવું પડશે હવે જયપુર છે યુપી છે આ બધી જગા એમ જ છે કે ત ઠંડી વધારે પડ જયપુર માંથી બધી ઠંડી નથી પડતી પણ તમે યુપી સાઈડ તમે જો મે તનસાર બહુ ઠંડી પડે છે તમે રહી તમે બીના હીટરનું તો રહી નથી શકતા રૂમ હીટર લગાવવું પડે નાના છોકરા હોય તેમને એટલી બધી ઠંડી લાગે કે આ રહીનેને એટલી ઠંડી લાગે છે કે કોરો હોય છે બહાર તમે નીકળી નથી શકતા તમે મફલર પહેને જઓ આ બધી ચીજ જગે જગેનું અલગ અલગ છે તમે જપુ તમે રાજસ્થાન ન આ બધી તને બધી ઠંડી નથી રેતી પણ ત્યાં રાતની ઠંડી રહે છે તો આ વસ્તુ છે કે એટમોસફિયર કે અકોર્ડિંગ આપણને આપ ઢાલવું પડે છે એ રીતે આપણે ખાવાનું જોઈએ છે આપણે ખાઈએ છે. ત્યારે આપને બીજું ખાવાનું ખાઈએ તો અમે નુકસાન આપી દે છે હવે સમજો કે સમર છે સમરમા અમે ઠંડુ ખાઈએ અમે ગમેએ સમરમાં અમે ગરમ ગરમ ખાઈએ તો અમે નુકસાન થઈ દઈ દે છે નુકસાન થઈ જાય અમારી બોડીનું હાર્મ થાય છે ગરમ ખાઈ લીધું પછી અમારુ પેટ ખરાબ થઈ ગયું છે પછી પેટમાં દિકકત થઈ ગઈ છે પછી અમે ડાયડજસ્ટ નથી થાય આ બધી વસ્તુ થાય છે.
હા અને આ ઉનાળામાં શું લુ લાગી જાય છે. કે ભાઈ હાલો તડકામાં નીકળ્યા તો લું લાગી જાય તો આપને ઘણા બધા પ્રોબ્લેમ થઈ જાય છે એ એટલે હા ચાલો હા હા ચાલો હા હા સારું સારું જય શ્રી કૃષ્ણ